હાલો. હાલો. હાલો.
હાલો, આજ સોહમ પટેલ વાર કરે છે? તો આજનો મારો વિષય છે કે-
હાલો.
હાલો.
હાલો હેનલ પ શોહમ પટેલ વાત કરે છે?
હા, હા હા.
તો આજનો આપણો ટોપિક શે કે આપણેે અગાળી પ્રગતિ કેવી રીતે કરી શકે ને પૈસાની લેનદણ વિશે પણ વાત કરીશું. તો તમાર શું કેવું છે કઈ વાત કરો બે શબ્દો બોલો.
હમ્મ, આપડે પૈસા માટે બવ ઘણું કરી શકીએ છે. હવે આપડે પૈસા માટે તો બહુ બધું લઈ શકીએ છે. આપ ઘણા પૈસા રે તો આપડે ક્રિકેટ ગ્રાઉન્ડ નું પણ પીચ બનાવી શકી એ અને બવ ઘણા પૈસા રે તો આપડે બનાવ શકીએ છે. હા આપડે પૈસા બહુ ઘણા રે તો બહુ ઘણું કરી શકીએ છે અને તેથી બઉ ઘણું આપડું કામ બી થઈ શકે છે અને આપડા જે બી કામ રે તે થઈ શકે છે. અને પૈસા ના લેનદેણમાં આપડે બો કોણ કરું જોઈએ. તેમાં આપણેે પૈસા નું લેણદેણ સાચવીને કરવુ જોએ.
તો મેં શું કહ્યું કે આપડે જો મેં શું ક્યું કે આપડે પૈસા એવી રીત તે કમાઈ શકીએ તેવી રીતે કમાઈ શકીએ પણ જો આપણે મણા આડા રસ્તે લાગી છે ને બીજી ફ્રોડ એપમાં પૈસા કમાય અને પૈસા ખર્ચી નાખીએ છીએ અને પહી જો આપણા પર પૈસા ભરવાના આવે તો આપણેે ખુબ જ એ થઈ ગયા છે કે પૈસા કેવી રીતે ભરીશું, કેમ કરીશું તો આપડે પૈસાનો ઈઝીલી કમાઈ શકે છે. પણ જેને જેને પૈસા ફ્રોડમાં એલે મીન્સ કે બેંકમાં નાખી જેન પણ બ્લોક થઈ જાય છે તો આપણને ખુબ જ દુખ થાય છે અને જો થઈ જાય છે. તો આપડે ખુબ દુઃખ માં આવી જઈએ છે. અને માટું એવું કેવું છે કે આપડે પૈસા કમાઈએ તો સારી રીતે જ કમા જોઈએ અને આ ફ્રોડ ના રસ્તે લાગવુ આપણાથી જોઈ તો અને જો ઘણી બધી ફ્રોડ એપ છે જેમ કે મીન્સ કે જો ગેમની એ એપ છે ટીન પતિ રોમી બ બધું તે બધું ફ્રોડ છે તેમાં કે આપણે પહિયા ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ અને પણ પૈસા ના મળતા હોય છે. છે અને પૈસા માળિયા ને આપણા બેંકમાં લખીએ તો આખી બેંક નું બેન્કર તો થઈ જતો હોય છે તો તમાર થી એપ વિશે બે શબ્દો તમે શું કેવા માંગો છો.
હમ્મ આપણેે પૈસા બહુ સાચીને વાપરવા હાચવીને વાપરવા જોઈએ અને પછી ફરવા જોઈએ પણ ફ્રોડ એપ બનવા ફરવા જઈશ. એ ફ્રોડ પતિ જેવું કે આમાં પૈસા ના લખવા જોઈએ. કારણ કે એમાં આપડા પૈસા જઈ શકે છે. અને આપડે પૈસા એટલી સાચવીને વાપરવા પડે છે કે આપડે ગમે તે ફ્રોડ એપ ના ફસાય જાય તે માટે આપણે પૈસા બો સાચવીને વાપરવા જોઈએ. અને તમે કઈ ક્યા માંગો તો.
હા આપડે ઓનલાઈન બેંકિંગ વિશે ચર્ચા કરીએ. કે જો આપણેે ઓનલાઈન પૈસામાં બેંકમાં કે ઓનલાઈન થી ગમે તેમાં લખીએ એટલે ફ્રોડ થઈ જતું હોય છે. જેમ કે આપડે લાખી બીજું એપમાં પૈસા આ લાખમાં લખે થોડા પૈસા લખવો તો ગણાની રેવું બધું ફ્રોડ ચાલતા હોય છે ને આપડે માની પણ જાય છે કે તમે આટલા પૈસા આ બધું આ દેશમાં ડબલ થઈ જાય છે એવ પણ આપડે વિચારીએ છેીએ તો માટે એવું જ કેવું છે કે તું કે આપણેે ગમે ને ફ્રોડ એપમાં ના પડીએ એમ અને ગમે તે સે એલે પૈસા ન લેનદેણ આપડે કરવું ના જોઈએ પણ હવે આપડે એક એક લાખ રૂપિયા લખીએ તોથી પચાસ લાખ એવું પણ ઘણા બધા ફ્રોડ થઈ શકી છે તો આપડે જે ફ્રોડમાં પડવું ના જોઈએ એવું મારે તો કેવું છે. કે જો આપડે હવે એક લાખ રૂપિયા લાયખા એક એપમાં તો તેમાંથી અમને એવું કેવા માંગેલું હતું કે જો તમે એક લાખમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો એક મહિનામાં તમાર મીન્સ કે જે પૈસા છે ને તે એક કે માર્કેટમાંથી એમ તો બ થાયા કરે છે આટલા પૈસા ના ખોતો એટલા મળે કેટલા પૈસા લાખો કે ઇવેસ્ટ મેન્ટ ચાલુ રહે છે મીન્ટે મીન્ટે આટલા પૈસા અથવા ડબલ થઈશ આટલ પહૈયા જ્યાં માર્કેટ ઉપર જ છે તેમ વધતું જાય છે અને ડબલ થાટું જાય છે. એવું મારે તો કેવું છે.
હમ્મ ખોટી એપમાં નથી લખવાના જેમ કે આપડે એક લાખ રૂપિયા લખીએ તો તેમાં ડબલ થઈને આવે તેમાં નથી લખવા આપડે બેંકમાં સાચીને આપડા પૈસા રાખવા જોઈએ અને ફ્રોડ એપમાં નથી લખવા જેમ કે આપડે દિવસમાં પૈસા ડબલ પચીસ દિવસમાં પૈસા ડબલ તેમાં ન લખવા જોઈએ. જેમ કે આપડે ટ્રેડિંગમાં પણ રાખીએ છીએ પણ તે ફ્રોડ થઈ જાય છે ટ્રેડિંગમાં પણ આપને બો મળે છે પણ આપડે તેમાં ફ્રોડ થઈ જાય છે એટલે તેમાં એક લાખ રૂપિયા લખીયે તો પચીસ લાખ રૂપિયા થઈ જાય છે તો તેમાં ના લખવા જેવાએ કેમ કે તેમાં ફ્રોડ થાય છે. છે અને પૈસા ન આપણે લેનદેન બો સાચવીને કરવો જોઈએ તેમાંથી આપણને પૈસા ન વેલ્યુ ખબર પડે છે અને તેનાથી પૈસાનું વેલ્યુ તે આપણને ને જાણ મળે છે અને બેંક માં પણ આપણે સાચવીને પૈસા રાખવા જોઈએ. અને આપડે પૈસા ન લેનદેન બો સાચવીને કરવા જોઈએ. જ જેમ કે આપડે ટ્રેડિંગમાં પૈસા ના લખવા જોઈએ અને ફ્રોડ એપમાં ના રાખવા જોઈએ કારણ કે આપણને તે ખબર નથી કે આપ પૈસા નો ફ્રોડ થઈ શકે છે ના આપડે પૈસાનોો વેપાર બહ સાચવીને કરવો જોઈએ અને પૈસા ફ્રોડ થાના બો એમ વધારે પર્સન્ટેજ હોય છે અને પૈસા થી આપણને બહ કામ થઈ શકે છે હમને પૈસા ન વેલ્યુ બહુ ઘણો છે અને તેનાથી આપડે બઉ કામ કરી શકીએ છએ પૈસા થી આપ પૈસા નો વેલ્યુ એટલો બધો છે કે તેમાંથી આપડણે એટલું બધું કરી શકી છીએ કે એટલું બધું કે આપડે હમણા પૈસા થી જ જીવી શકીએ છીએ પૈસા વગર આપડું જીવન નથીથી એટલે આપડે પૈસા બહ સાચવીને રાખવા જોઈએ અને એવી બેંકમાં રાખવા જોઈએ કે એકદમ સાચવીને રહે તેવું અને એવી બેંક રાખવાના કે સાચવી ને તમારી જેમ કે આપડા પૈસા ફ્રોડ એપમાં ના જવા જોઈએ અને બેંક બી સાચ સાચી રહ્યા જોઈએ અને તેમાં સપોર્ટ મળવા જોઈએ બેંકનો કે તમારા પૈસા સાચવીને રાખે હ શમે
હા એ તો એવું છે કે જો જેટલા પૈસા આપડે સાચ લા છે ને જે આપડે ખોટી બેંકમાં નાખી દઈએ છીએ ને તે બેંક મામાંથી ફોટ થઈ જાય બેંક બંધ થઇ જાય છે એવું તો ના જોઈએ અને જે આપડ પૈસા નાખીએ તો સારા જ રહેવા જોઈએ તેવું મારું તો કેવું છે આપણે ખોટી બેંક માં ઇન્વેસ્ટ કરીએ અને એ બેંક ફ્રોડ ની કરી આપણે જેટલા પણ પૈસાય એટલા બધા
વેસ્ટ થઈ જાય છે હમણાં પૈસાની વેલ્યુ ખુબ જ છે આપણે જીવનમાં જીવું હોય તો પૈસા ન મહત્વ ખુબ જરૂર છે આપડ ઉપર પૈસા હોય તો જ આપડણે જીવન જીવી છે કે આપ જેટલા પૈસા હોય તેટલા જ અમ આપ ખુબ જ મહત્વનું છે આપણા પાંચ દસો રૂપિયા તો આપડેને કઈ ઇવેસ્ટમેન્ટ કરી નથી શકતા આપડે જીવનમાં આગાળ કામ થશે આપણને પૈસાની ખુબ જ જરૂરત છે આપડા પા જેટલા પૈસા હોય ને તેટલા જ હમણાં આપડે ખુબ જ મહત્વ ના હોય છે હવે આપડે ગમે તે એપમાં એ પૈસા નાખી દેહે અને તે ફ્રોડ નીકળી આપણે જેટલી મહેનત કરીને પૈસા કમાયા બધા પાણીમાં જયા કરે છે એટલે મારું તો એવું જ કેવું છે કે આપડે જેટલા પણ પૈસા નાખીએ એટલા આપડે સેફ જ હોય છે અને આપડે ગવર્મેન્ટ એપમાં ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાની અને આપણે પૈસા તે આપણેે સાચવીને જ રાખવાના હોય છે અને જે આપણને બેંક ઠીક લાગે જે એસબીઆઈ એચડીએફસી મ બેંકમાં આપણે સેવિંગ કરવું જોઈએ અને આપડે ઘણા પૈસા હોય તો અ ઘરે નથી રાખવાના અને આપણે તે બેંકમાં રાખીને તે પૈસાનુંું આપડે બચાવ કરવાનો છે એવું મારું કેવાનું છે તમારે શું કેવું છે
મારે તો એ કેવું છે કે આપડે પૈસાની બચત જેટલી કરીશું તેટલે આપણને સારું રહેશે કેમ પૈસા નો વેલ્યો આગળ એટલો વધી જવાનો છે કે એટલો બધો વધી જામ છે કે આગળ પૈસા થી જ વધુ થશે એ માટે આપડે પૈસા ન બધા જ બચત એટલો બધો કરવાનો છે કે આપડણે ઘરે મુકેલા પૈસા બી આપણે બેંક માં જમા કરીએ એવી બેંક જેમાં આપડે માનતા હોય કે તો એકદમ સિક્યોરિટી હોય તેવી એસબીઆઈ બેંક એચડીએફસી બેકમાં આપણે રાખી શકીએીએ પૈસા જેમ કે આપડે ઘ ઘરે એક લાખ રૂપિયા રહી તો તેને જમા કરવા માટે એસબીઆઈ બેંકમાં જઈ શકીએ તેમાં પૈસા આપડે સેવ કરી બચત કરી શકીએ છેએ તેમાં આપણેે હમ એટલી બધી બચત કરવાળે છે કે આગડી પૈસા થી જ બધું થશે એટલે આપડે એમને બચત બહ ઘણી કરવા પડે છે પૈસા ની અને ઘરે પૈસા રાખવા એ આપડું સારું કામ નથી ઘણા પૈસા રાખવાય આપણેે ઘરે ઘરે રાખવું નહી અને બેંક જમા કરું, તમારે કઈ બેંકમાં સપો તે જરાક જણાવજો.
હ મારે- એચડીફસી બેકમાં આવેલું છે ખાતું એ બેંક સારી છે અને બુ પૈસા ઉમે અને એબી એફસી બેક ખુબ જ સેફ્ટી થી ભરેલી છે. એવું અમારે માનવું છે જે આ બેંક છે તે ખુબ જ સારી છે અને તેમાં બધું સેફ્ટ હોય છે અ અઉન્ટમાં અમે પૈસા મીન્સ કે સે છે એવ મે માનો છું ખા બેંકમાંન છે અને અમે તે પૈસા ખુબ જ સેફ રહ્યા છે. આજ સુધ અમે કઈ બેંક માંથી પૈસા એમ થઇ ગયા છે અને તમારે પૈસા કપાયા છે એ એવું આઈવું નથી. એવું અમને જાણ થાય છે, બાકી અમારું તો એટલું જ કેવું છે ચાલો તો આપડે પછી મળીશું બીજી વાર ચાલો મળે